હલો
શું મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે?
હહ તમારો અવાજ મને આવી રહ્યો છે.
હહ કેવી ચાલે છે લાઈફ અત્યારે?
લાઈફ તો સારી ચાલી રહી છે.
હમ
તમે શું કરી રહ્યા છો?
હું અત્યારે કોમર્સમાં છું. શું તમે અત્યારે ફ્રી છો
હા ત્યારે હું કશ છ
થોડાો સમય મન આપી શકશો
હહ
હા તો મિત્ર આજે આપણેે વાત કરીશું. ભારતમાં આવેલ વિવિધ નદીઓ. ભારતમાં જોવા જાઈએ તે એમ ઘણા બધા પ્રકારની નદીઓ આવેલી છે. ભારતમાં નદીઓનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. દેશની મોટાભાગની નદીઓ હિમાલય અથવા પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે ભારતની નદીઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ હિમાલયની મુખ્ય નદીઓ જેવી કે ગંગા યમુના બ્રહ્મપુત્ર સિંધુ વગેરે છે ગંગા ભારતની સૌથી પવિત્ર અને સૌથી મહત્વપૂર્ણ નદી છે યમુના ગંગાની સૌથી મોટી ઉપનદી છે બ્રહ્મપુત્ર નદી તબેટ થી શરૂ થઈ આસામ માંથી વહે છે સિંધુ ભારતની સૌથી લાંબી નદી પ્રણાલીઓમાંની એક છે
ભારતની દક્ષિણી નદીઓ જેવી કે ગોદાવરી કૃષ્ણા કાવેરી મહાનદી ન વડા તાપી સાબરમતી વગેરે નદીઓ છે ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી તરીકે ઓળખવામાં આવે છે નર્મદા નદી પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં મળે છે તાપી નદી પશ્ચિમ તરફ પથી મુખ્ય નદી તરીકે ઓળખવામાં આવે છે અને સાબરમતી એ ગુજરાતની મહત્વ પૂર્ણા ન નદી છે નદીઓ ભારતમાં ખુબ મહત્વ ધરાવે છે ખેતી માટે સિંચાઈમાં ઉપયોગી થાય છે પીવાનું પાણી પૂરું પડે છે જળ વિદ્યુત ઉત્પાદન માટે થાય છે ઉદ્યોગોને પાણી પૂરું પાડે છે જજટ પ્રાણીઓનું નિવાસ સ્થાન છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે પરિવહન અને પર્યટન ન પણ ખૂબ ઉપયોગી છે પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો વિકાસ નદીઓના કિનારે થયો હતો ગંગા યમુના બ્રહ્ નર્મદા કૃષ્ણ કાવરી વગેરે નદી માત્ર કૃષિ અને અર્થતંત્રની જ નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ ધર્મ અને પરંપરાને પણ સમૃદ્ધ બનાવી છે નદીઓ જીવનનો મુખ્ય આધાર છે પીવાનું પાણી ખેતી માટે સિંચાઈ વીજળી ન ઉત્પાદન ઉદ્યોગો પરિવહન અને પર્યાવરણ સંત જાળવવામાં પણ નદીઓ વિશેષ મહત્વ ધરાવે છે દક્ષિણ ભારત માં આવેલી નદીઓ ભારતના પર્વતોો માંથી નીકળે છે વરસાદ પર આધારિત થ હોવાથી ઘણી નદીઓ ઉનાળા માં પાણી ઓછું થઈ જાય છે
ગંગા નદી ભારતને સૌથી પવિત્ર અને મહત્ પૂર્ નદી છે તેનો ઉદ્ભવ ઉત્તરાખંડ ના ગંગોત્રી હિમ નદી માંથી થાય છે ગંગા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ માંથી પસાર થઈ બંગર ને ખાડી માં મળે છે ા નું મહત્વ ખુબ ઘણું માનવામાં આવે છે ભારતમાં લાખો લોકો પીવાનું પાણી આપે છે ખેતી માટે ખૂબ ઉપયોગી છે. ધાર્મિક દ્રષ્ટિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કુંભ મેળા જેવા ધાર્મિક મેળા માં આયોજન પણ થાય છે.
યમુના નદી નો ઉદભવ યુનોત્રી હિમનદી માંથી થાય છે. કે દિલ્હી હરિયાણા અને ઉત્તર પ્રદેશ માંથી પસાર થઈ. પ્રયાગરાજ ખાતે ગંગામાં મળે છે. આ નદી નું મહત્વ એ છે કે. દિલ્હી સહિત અનેક શહેરોને પાણી પૂરું પાડે છે. ખેતી માટે ઉપયોગી છે અને ધાર્મિક મહત્વ ધરાવે છે. અને સિંધુ નદી એ તો ખૂબ મોટી નદી છે. સિંધુ નદી નો ઉદભવ તિબેટમાં થાય છે. તે લદ્ડાખ માટેથી પસાર થઈ પાકિસ્તાન માં પ્રવે છે. અને સ અરબી સમુદ્ર માં મળે છે. પ્રાચીન સિંધુ સંસ્કૃતિ નો વિકાસ તેના કિનારે થયો હતો. આ નદી કૃષિ માટે પણ ખૂબ ઉપયોગી છે પાકિસ્તાનના મોટા ભાગનું પાણી આ નદી દ્વારા પ્રાપ્ત થાય છે. ગોદાવરી નદી ગોદાવરી ને દક્ષિણ ગંગા પણ કહેવામાં આવે છે. એનો ઉદ્ભવ મહારાષ્ટ્ર ના ટ્રંબક નજીક થાય છે. આ નદી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. અને સિંચાઈ અને વિજ ઉત્પાદન માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે્
કાવેરી નદી જે કર્ણાટક માં આવેલી છે જે બ્રહ્માગીરી પર્વત માટેથી નીકળે છે. અને તમિલનાડુ ના બંગાળ ખાડીમાં જઈને મળે છે. આ નદી ભારતની મહત્વપૂર્ણ નદીઓમાં સ્થાન પામેલી છે. ચોખાની ખેતી માટે ખૂબ ઉપયોગી થાય છે. નર્મદા દાંડી એ ગુજરાત માં આવેલી. સૌથી મોટી નદી છે. નર્મદા નદી મધ્યપ્રદેશ ના અમરકંટક માંથી નીકળે છે અને અરબી સમુદ્રમાં મળે છે.
આ નદી. પશ્ચિમ તરફ વહેતી મુખ્ય નદીમાં સ્થાન પામેલી છે. આ નદી પર આવેલ સરદાર સરોવર બંધ આમ નદીનું મુખ્ય કેન્દ્ર સ્થાન છે. આ નદી ના આ ડેમ દ્વારા ઘણું બધું પાણી આજુબાજુના વિસ્તારના લોકોને અને રાજ્યમાં આવા છીએ. આ નદી માંથી રાજસ્થાન સુધી પાણી પહોંચાડવામાં આવે છે. હાલ ગુજરાત ના કૃષિ અને પીવાના પાણી માટે ખુબ ઉપયોગી સાબિત થઈ છે. તાપી નદી એ પણ ગુજરાત માં આવેલી છે જે સુરત. તે માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વાદીઓનું આર્થિક રીતે પણ ખૂબ મહત્વ છે ખેતી માટે સિંચાઈ ઉદ્યોગ માટે પાણી જળ વિદ્યુત ઉત્પાદન માછીમારો માટે. વગેરે ખૂબ મહત્વ ડરાવે છે. ભારતમાં ઘણી બધી નદીઓમાં માં. ઘરો મોટા મોટા સાપો પણ વધે વશે છે. નદીઓ નદીઓમાં ઘણા બધા જીવ જંતુઓ. માછલીઓ પ્રાણીઓ વસે છે. નદીઓ આર્થિક રીતે પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે ઘણા બધા લોકો- ભાડીઓને માતા તરીકે પૂરે છે. નદીઓ માટે પાણી નું પ્રદુષણ અટકાવવું ઔદ્યોગિક કચરો ઓછો કરવો. પ્લાસ્ટિક નો કચરો ઓછો કરવો. વગેરે ખુબ ધ્યાન રાખવું જોઈએ સુું મિત્ર તમે જણાવશો.
હા હ. નદીઓની પ્રાકૃતિકની અમૂલ્ય ભેટ અને જીવનદાય. દમનીઓ કહેવામાં આવે છે કેમ શરીરમાં. સનળઓ લોહેનું વહન કરહે છે. તેમ પૃથ્વી પર નદીઓ જીવનનું વહન કરે છે. માનવ સંસ્કૃતિનો વિકાસ મોટાભાગે નદીઓના કિનારે થયો છે. પ્રાચીન સમયમાં લોકપણી ખેતી. વેપાર માટે નદીઓ પર નિર્ભર રહેતા હતા. આજે પણ નદીઓ આપણા જીવન ખેતી ઉદ્યોગો પર્યાવરણ અને અર્થ તંત્ર પર. માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેથી જ ભારતમાં ગંગા યમુના નદી. તાપી ગોદાવરી કૃષ્ણ બ્રહ્મપુત્ર્રી જેવી નદીઓને માતા નું સ્થાન આપવામાં આવ્યું છે. નદીઓનું મુખ્ય મહત્વ તો મુખ્ય રીતે. પીવાના પાણીનો મુખ્ય સત્રોત છે. નદીઓ લાખો લોકો માટે પીવાનું પાણી મુખ્ય આધાર છે. શહેરો અને ગામોમાં પાણી ન પુરવઠો ઘણી વાર નદીઓમાંથી કરવામાં આવેયો છે. શુદ્ધ પાણી સ્પસ્્ય માટે અંતત જરૂરી હોવાથી. નદીઓનું મહત્વ વધે છે પછી નદીઓ ખેતીમાં- માટે આશીર્વાદ છે ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી માટે- પાણી સૌથી મહત્વનું પૂર્ણ છે. સિંચાઈ માટે નદીઓ ન વિશેષ મહત્વ આપવામાં આવે છે. નદીઓ દ્વારા ખેડૂતને વર્ષભર પાણી મળે છે તેના કારણે- પાકનું ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. પછી નદીઓથી વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. નદીઓ પર બંધ બાંધને જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે જળ વિદ્યુત આવે છે. સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી ઉર્જા ન મહત્વપૂર્ણ છે તે દેશના વિકાસ. મહત્વૂની ભૂમિકા ભજવે છે. નદીઓ જંગલો વન્યજીવો- પક્ષીઓની જળચર માટે જીવનનો આધાર છે નદીઓને કારણે- પર્યાવરણમાં ભેદ જળવાાઈ રહ છે ભર કરુ- જળનું સ્તર જળવાયેલ છે. અને કુદરતી સંપુર્ણ પ્રક્રવે છે. ઘણી જગ્યાએ નદીઓ દ્વારા માવ સમાન અને મુસાફરોનું. પરિવહન થાય છે જળ માર્ગ- પરિવહનોનો રસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે. પ્રવાસ અને ધાર્મિક- નું મહત્વ નદીઓના કિના અનેક ધર્મો- સ્થળો પ્રવાસ સ્થળો આવેલા છે. લોકો નદી કિનારે ફર જાય છે. ધાર્મિક વિધિ ઓ કરે છે અને તહેવારો ઉજવે છે. નદીઓ દેશની સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વનો ભાગ છે. નદીઓમાં અનેક પ્રકારની માછલિયો કાચબા અને અન્ય જળ- વસે છેને જ્યો જય જીવતનું- જાળવી રાખવામાં મહત્વનું ભૂમિકા ભજવી છે. તમે કઈ આગળ કઈ જણાવવા માંગશો-
હા મિત્ર નદીઓ ભારતમાં ખુબ મહત્વ ધરાવે છે નદીઓ ડુંગરા માંથી નીકળે છે અને સમુદ્રમાં જાય પડે છે નદીઓ ભારતમાં ખુબ મહત્વ ધરાવે છે નદી ના કિનારે- ઘણા બધા મંદિરો આવેલા છે. નદી પર ઘણા બધા ડેમ આવેલા છે. જેના કારણે આજુબાજુના લોકોને. ખુબ મોટો ફાયદો થાય છે. લોકોને જરૂરી પાણી મળી રહે છે. અને ખેતીમાં સહાય મળે છે. ઘણી નદીઓ ઉપર ડેમ બનાવવામાં આવે ત્યારે આજુબાજુના વિસ્તારો પાણીમાં- જાય છે તે માટે પણ તે જરાક ખુબ મોટી નુકસાનકારક બાબત છે પરંતુ નદીઓનું નદીઓનું ડ બનાવો એ પણ ખુબ જરૂરી છે નદીઓ પર ડેમ બનાવી લોકો માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને લોકોને વીજળી પૂરી પાડવામાં આવે છે
હ
ઘણા બધા ડેમો એ વિજુતત્પદન માટે ખુબ પ્રસિદ્ધ છે નાડીઓને ઉદગમ સ્થાન ડુંગરમાં કે જોવું એ ખુબ સારી વાત છે અત્યારે મિત્રો હું એટલું જ કેહેવા માંગીશ કે નદીઓ ઉપ આવેલ ડેમો નદીઓ દ્વારા ઘણા બધા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે અને તેમની મદદ કરવામાં આવે છે લોકોને પીવા માટે પાણી મળી રહે છે જીવન માટે જરૂરી પાણી મળી રહેવાથી લોકો પોતાનો આર્થિક રીતે સદ્ધર બને છે મિત્ર તમારો આટલો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર
તમારી સાથે વાત કરી મને પણ ખુબ આનંદ થયો તમારો પણ ખુબ પ્રભર